બોલો તો કેમ
બસ એકદમ મજામાં તમે કેમ છો બધા ઘરે કેમ છે
એકદમ સરસ અહ મારે તમને કે જરા કે હમણાં કેવું છે કે તે આસમા છે ને મારે અહ હું અહ ખાવાનું કંટ્રોલ લે ડાલુ પણ હમણાં પં પંદર વિગ ક ચાર કે પાંચ વખત બનશે એટલે અલગ અલગ પ્રોગ્રામો એવા બ ની ગયા છે એ જાણવું હતું કે તમે મન કઈ અહ એવા નુસખા બ તાવી શ તમારું હું બહાર પણ જમવા જાઉં અને મારું જા જે હું કરું છું તે પણ સચવાઈ વાનગીઓ હોય કે એવી કોઈ વશ અહ કેવું હોય છે કે હવે બધા મી ત્રો માં અવર જવર નો બહુ ટ્રેન્ડ રહે એવો નથી મળીએ બહાર સાથે ખાઈએ એટલે કોઈ જે એનું ઘર હોય એને પણ કઈ પડોજ વાસણ નહી કઈ બાાઈઓની મગ મગજ મારી બધા પૈસા આપસ માં કે બધા પોત પોતાના ભાગના પૈસા મજા કરવાની એવો સમય જ લોકો વિ તો આમાં એવું થાય કે હવે બા હાર જો મારી સાથે વારે ઘડીએ જવાનું થાય તે આવે કે વારે ઘડી આવે તો મારા માં શી પાડું છું ને ઈ બધું સચવાત તું નથી સ્વસ્થ પસંદગીઓ ના ના વિકલ્પ હું બહાર પણ જા વું એક પ્લાન મારું જે ડાયટ પ્લાન છે તે સુધી સચવાઈ શકે
તો જો કેવું છે કે અહ આપડે બહાર જવાનું તો થવાનું જ છે. કેમ કે આજે આપડે સંસારમાં રહીએ છીએ તો કઈક ને કઈક નાના મોટા પ્રસંગો તો આવવાના જ છે. અને એમાં આપડે અગર આપડી શરીર ની કાળજી નહી રાખીએ ને તો પછી એમ બી કામ ન થાય. એટલે એ મારા હિસાબે તો ઘણી બધી વાનગીઓ એવી છે તે જે તમે બહાર લઈ બી જઈ શકો છો અને લઈ ન જવી હોય ને તમને એવું હોય કે કોઈ લગ્ન પ્રસંગ છે બરાબર તો લગ્ન પ્રસંગ માં બી શું હોય છે, આપડે શરૂઆતમાં અહ ચાટ હોલું હોય ને બધું બાફેલા ચણા, ને સ્પ્રાઉટસ, ને એવું બધું સલાડમાં તો આજકાલ બધા જ રાખતા હોય છે. તો એ તમે ઈ ક્વોન્ટિટી થોડી વધારે લઈ લો, એમાં કાકડી ટમેટા, બીટ અને કેવાયને કે અહ મગ હોય કે મટકી હોય કે પછી આજકાલ સેલેડમાં ઓલું પાસ્તા સેલેડ બી આવે છે. સીઝર સેલેડ આવે છે તો ઈ બધું લગભગ લગ્ન પ્રસંગમાં હોય જે છે. બધા જ રાખે છે તો તમે ઈ વસ્તુ ક્વન્ટિટીમાં ખાઈ શકો છો. વધારે અહ પ્રમાણમાં તમે ઈ લઈ લ્યો અને પછી પનીર ના શાક આ જકાલ તો બધે હોય જ છે બરાબર છે. તો અને આજકાલ શું થાય છે કે બધા લગ્ન પ્રસંગે કે નાની-મોટી બર્ડે પાર્ટી હોય કે ગમે એવી વસ્તુ ફંક્શન હોય તો એમાં બધાના ત્યાં લગભગ ઢોસાનું પણ હોય જ છે તો ઢોસામાં એટલી બધી કેલરીઝ બી નથી હોતી ભલે એમાં કાર્બ છે, ચોખા છે, દાળ બી છે સામે બરાબર છે, તો એમાં તમે એમ કરી શકો કે તમે એક સાદો ઢોસો લો એની અંદર તમે ચટણી હોય જ આપણે ત્યાં બરાબર. તો ગ્રીન ચટણી તમે સરખી માત્રામાં તમે એમાં લગાડી દો મીઠી જોઈએ. તો થોડી મીઠી બી લગાડો, કેમ કે મીઠી ચટણી પણ બહુ હેલ્થ તમને કેહેવાય ને કે આમ હેલ્થ માટે બહુ સારી કહેવાય. કેમ કે એમાં ખજૂર હોય, આંમલી હોય, ગોળ હોય તો એ બહુ જ સારી કેહેવાય હેલ્ધી કહેવાય એમ. તો એના હિસાબે તમે ઢોસામાં ચટણીઓ લગાડો અને એની અંદર જે બધું સ્પ્રાઉડ્સ ને તમે જે અ ફણગાવેલા મગ કેઓ કે જે બી એમાં આવે ચણા જે પણ ત્યાં હાજર હોય ઈ નાખો એની અંદર તમે જે પનીરનું શાક હોય ને તો પનીરના શાકમાં લગભગ-લગભગ પનીર વધારે લઈ લો ગ્રેવી થોડી ઓછી નાખો. તો તમે એને વચ્ચે આમ એક ગોળ ડોસો હોય એમાં એક તરફ તમે આ બધું શણગારો એની ઉપર કાકડીને ટમેટા અને જે બી સેલેડમાં ત્યાં અવેલેબલ હોય એ નાખો અને એનું રોલ બનાવો તો જુઓ તમે ફક્ત એક એક રોલ કે બે રોલ ખાશો ને તો તમારું પેટ એટલું બધું ભરાઈ જશે કે તમને પોતાને એમ થશે કે હું તો લગ્નમાં ગઈ આટલી સારી વાનગી બી ખાધી અને મજા બી માણી અને મારું ડાયટ પ્લાન બી સચવાઈ ગયું. એવી રીતે ઘણી બધી વસ્તુઓ હોય છે અને જેવી રીતે તમે કીધું ને કે હવે સમજો કોઈ હોટલમાં આપણે જમવા જઈએ કે આજકાલ મહેમાનો આવ્યા છે તો હવે કોણ આટલું બધું બનાવે ચલો બાર તો ત્યાં પણ તમને ચીઝ સેન્ડવીચ હોય, પનીર સેન્ડવીચ હોય તો એમાં બી તમને બ્રેડમાં બી ઘણી બધી વાનગીઓ મળે છે. અને કાંઈ ન તો તમને ઢોસા મેં કીધું એ પ્રમાણે હોટલમાં બી મગની દાળના ઢોસા મળે છે, ઓટ્સ ના મળે છે, નાચની ના મળે છે ને હવે તો બધી હોટલ વાળા બી એમ નીચે છે ને તમારું જે મેન્યુ આપેલું હોય ને એની અંદર નીચે લખે કે પંદર ગ્રામ પ્રોટીન છે, અનેન પચીસ ગ્રામ પ્રો છે તમે આ સેન્ડવીચ લેશો તોમે તમને આમાં બત્રીસ ગ્રામ પ્રોટીન મળશે, ને તમને જણાવો કે જે વડાપાઉ જે વડાપાઉ જેવી વસ્તુ છે ને આજે માણસો એમ બી ડાયટીશિયન કે છે કે તમને કઈ નથી મળતું તો તમે પાઉ ભલે ન ખાવ પણ બે વડા ખાઈ લો તમને પચીસ ગ્રામ પ્રોટીન મળશે એમાં. તો મારા હિસાબે બહાર નીકળો તો બી તમને એવી તમારા જેવી વાનગીઓ મળી રહે છે કે જેના લીધે તમારું ડાયટ પ્લાન બી નથી બગાડતું ને તમારું અ બધું ખાવા પીવાની વસ્તુઓ બી ચટાકેદાર વસ્તુઓ બી તમે ખાઈ શકો છો.
અરે વાહ સરસ એટલે જો કોઈ ડાય પ્લાન બે વડા ખાઓ આ હા હા હા હ મજા ને એ બી મજા આવી ગઈ. કારણ કે કલી આ બધા જે ડાયટ પ્લાન ચાટ હોય છે ને ફ્રુટ શાકભાજી આવું કાચું વાંચી ને આપણને મન જ ન થાય કરવા, વાત સાંભળી ને જ મજા પડી ગઈ. ને તમે કાપી દીધા એટલે સમજ એવું લ નપ્રશ પેટનું પણ બધું સચવાઈ જાય. ખૂબ જ તમે આટલું બધું જ્ઞાન
હલો તમારો અવાજ કટ થઈ ગયો કે શું?
આઉ જ બધું ચાલે છે એટલે હવે આ જો આ બધા. બહુ જ બોલાવ બોલાવ કરે કે અહિયાં ચાલો સાચું કહું ને તો મને ફરવા ના બહાર જવા તો આખી દુનિયા જોવી છે મને તો એ થાય કે સવાર થી સાંજ તમે ઘરમાં બેસી ઓફિસનું કામ કરો ને આવાજ જીવનથી મારા સામને આમ પૂરા થઈ જશે અને પછી જારે પરવારીને જયારે ઊભા થશું ત્યારે એ શણ માણી જ નહી શકીએ. તો મને એમ તોલ પણ આ પ્રમાણે થતું હોય ને કે બહાર બી ખાવા પીવાની પરેજી પાડતા હોય ને એ કારણે જાઓ તો તો પછી તમે જસ તો શરીર ને પણ તમારે શું કરવું. તુ કે ખુબ સરસ કે તમારું શ શરીરને કે તમે બહુ અ કહેવાય કે હેલ્ધી પણ તમે જો જિંદગી જ ના મા માણી શકો ત આ તમારા જે વિકલ્પો છે ને એ ખરેખર મશે અને મને તો લાગે છે. કે હવે એવો સમય એટલે કોવિડ ટાઈમ ત થઈ ગયા છે કે આપડે એમ. વિચારી એમાં મતલબ આ અ જવાબદાર જોવા જઈશ તો હવે એવું લોકો નથી. એ વિચાર એ છે કે બધાને ઈ સમજાઈ ગયું છે કે આવતી છે કે નહીં જો આપણી પાસે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
ની તો આપણે દરેક ક્ષણમાં જી જીવી લેવુ અ મજા કરવાના જે પ્રો ગ્રામો કારણથી મુલતવી. ન રાખવા એ મળે અને કદાચ સમય ન મળે દીને પણ આપણે અ થોડા થોણને મજા આવે એવું જરૂરી નથી કે તમે બહુ દૂર ફરવા ઇન્ટરનેશ નલ કે તમને મજા આવે એવું જરૂરી નથી. ન માંથી લેતા રેવા જોઈએ અને. કે આ ગજ નું ખુબ જ જોડાણું જ છે તો એમાં આપડે જો અલગ આવીઈ ને બહાર ફરીએ અને અલગ-અલગ. ઓ શીખવા પણ મળે અલગ-અલગ વ વસ્તુઓ જે આપે એવી ખાવા પણ મળે. તો બી ક્યાંક આપડા મગજ ની અંદર. જે એમાં પણ ઘણો સુધારો એટલે ફક્ત અ સ્વાસ્થ્ય માટે નહી તમારા માન ઘણું જ ઉપયોગી નીવડે છે એવું મારું લાગે છે. .
બહુ સાચી વાત કીધી તમે કે બહાર ફરવું કરવું એ પણ બઉ એટલું જ મહત્વપૂર્ણ છે કે જેટલું આપણે ઘરમાં રહીએ છીએ. તો ઘણી સ્ત્રીઓ તમે જોઈ હશે કે, જે આખો દિવસ ઘર ને ઘર. છોકરા ને વર ને ઘરને એમાંને એમાં જ પૈડી હોય છે. એમને કોઈ જાતનું કઈ અ ખબર જ નથી હોતી. કે આજે આપડે બહાર જવાય એવી રીતે. ફરવા માટે બી આપણે ઓછા પૈસામાં બી આપણે સારી વસ્તુઓ કરી શકાય છે. એ બધી વસ્તુઓનું નોલેજ કોઈને એ લોકોને આપવામાં જ નથી આવતું. કારણ કે, એ લોકો ના ઘરમાં બી એ લોકો એ પહેલે થી એ જ જોયું હોય. કે સવારથી કરીને રાત સુધી કામ કરવાનું ને, રેવાનું, રસોઈ કરવાની, છોકરાઓ મોટા કરવાના. એના સિવાય એ લોકોને ક કોઈ જાત ન કોઈમાં રસ જ નથી હોતો. પણ હવે શું? થાય છે જેમ જેમ દિવસ બદલાય છે ને તેમ તેમ છોકરાઓ બી હવે મોટા થતા જાય છે. એટલે છોકરાઓ પણ મમ્મી પપ્પા ને કહેતા હોય છે. કે ચાલો ને આપડે ક્યાંક ફરવા જઈએ. ભલે ને આપણે કોઈકની સાથે ન જવું હોય તો આપણે એકલા જઈએ. પણ કોઈ પણ બે કે ત્રણ અગર ફેમિલી જતી હોય, તો એ પરિવાર સાથે કે, મિત્ર હોય એ લોકો સાથે જવામાં કંઈક અલગ જ આનંદ હોય છે. એટલે મારા હિસાબે તો બહાર જવું એ બહુ જ કેવાય ને કે તમારા મગજ માટે અને તમારું નોલેજ માટે એટ કે જે તમે બહાર જાઓ ચાર જણાને મળો. ચાર જણાના મોઢા જુઓ એટલે તમારું અ કેહેવાય ને કે, તમને એક અલગ રીતનું પ્રસન્નતા બી થાય છે. તમને પોતાને ગમવા લાગે કે હા મને મજા આવી અને જરૂરી નથી હોતું કે વધારે પૈસા ખર્ચો તો જ આ બધું ભણી શકો છો નાના નાના ખર્ચાઓ કરી નાનું નાનું પ્રોપર તમે અગર પ્લાન કરો છો? તો એ વસ્તુ તમારી માટે એકદમ જ સફળ બની જાય છે. એટલે ચોક્કસ થી તમને બહાર જવાનું બી રાખવું જોઈએ, બહારનું ખાવાનું બી રાખ જોઈએ. પણ તમારી પસંદગી કેવી છે? અને તમારા શરીર માટે માટે અને તમારા મન માટે શું સારું છે? એ બહુ મહત્વપૂર્ણ છે. એટલે જ આપડી કેવાય ને કે આયુર્વેદિક ભાષામાં લખેલું છે કે, જેવું અન્ન એવું મન. બરાબર એટલે તમે જે ખાવ એવા જ તમારા વિચારો બી થાય. એટલે એમ જોવા જઈએ તો સાદું ખોરાક વધારે સારું. પણ હવે સાદા ખોરાકોમાં બી ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ આવી ગઈ છે. એટલે આપણે ઈ પણ જમાના પ્રમાણે અપનાવવી જોઈએ.
સાચી વાત! અચછા સાચી વાત છે, તમારી અને એમાં એવું છન્ન અને મનની તમે જે વાત કરી ને? ને એને બીજી કહાવત પણ યાદ આવી. કે ફરે ફરે તે ચરે અને બાંધી સંંધઓ જીવનમાં આપણે ઉતારી જ લેવું જોઈએ. શું અને આવી જ મજાની વાતો, ગપાટા આવજો.
આવજો.